હાલો બસ હું મજામાં છું તું કેમ છે?
બસ હું પણ સારી છું આજકાલ શું ચાલે છે?
બસ સારું ચાલે છે.
ઘણાં દિવસથી એ કેવું કે દિવસમાં વ્યસ્ત હોય એટલે કંઈ વાતચીત આપળી થાતી નહોતી. તો આજે ટાઈમ લઈને મેં કીધું કે હું વિચારું કે સમય લઈને કે આપણે જોડે બંને જોડે વાતચીત કરીએ.
તારી વાત તો સાચી છે આજે શું ખાસ છે બોલો
આજે ખાસ તો એવું કઈ નથી પણ કેવું કે આપડા જીવન માં ઘણી બધી નાની મોટી ઘટનાઓ બનતા હોય છે. તો એમાં આજે મારી સાથે એક નાની એવી ઘટના બની ને તો મારો આખો દિવસ કેવો કે આમ સારો થઈ ગયો તો મને એવું લાગ્યું કે હું તારી જોડે વાત કરીને હું તને કવ એવું
બરાબર છે. આવી નાની વાતો ખરેખર દિવસ દિવસ બનાવી દેતી હોય છે એમ.
હા તું બરાબર વાત કર છ. હવે એમાં એવું થયું કે હરોજ હું મારા ઓફિસ નાં ટાઈમે હું ઓફિસ તો જતી જોઈ છે. પણ આજે જયારે જયારે હું ઓફિસ જતી હતી ને તો રસ્તામાં મને એક નાની એવી છોકરી મળી કે જે કંઈ ચાર કે પાંચ વરસ જેવી હતી. તો એણે મને જોઈને ખબર નઈ અચાનક જ આમ સ્મિત આપ્યું મને ખબર પણ નોતી કે કોણ છે શું છે? પણ એને મને જોઈને આમ સ્મિત આપ્યું ને તો મને આમ સારું લાયગુ અંદરથી અને મારું જે મન હતું ને એ પણ ખુશ થઈ ગયું. ખબર નઈ હું એને ઓળખતી નહોતી તો પણ આમ મને એવું જ લાયગુ કે આ કોઈક મારાં ઓળખીતા માંથી જ છે એમ.
હમ તારી વાત છે બરાબર છે પણ આવી વાતો ખરેખર અલગમ અલગ લાગતું હોય છે આવી વાતોને કારણે આપણને. અલગ ફૂલ અ ફીલ થતું હોય છે.
હા ત્યારે મને એવું લાગ્યું કે છે ને ખુશ રહેવા પાછે ખુશ રહેવા મા એ આપણેે એવું જરૂરી નથી કે આપણા માણસો આગળ જ હંમેશા ખુશી મળતી હોય છે આવી રીતના કરે અજાણા વ્યક્તિ પણ ક્યારેક આપડા ઘર જેવા સંબંધ બનાવી દેતા હોય છે. હોય છે અને ખુશ રહેવા માટે છે ને હંમેશા કોઈ મોટા કારણ ની જરૂર નથી હોતી આવા નાના નાના કારણ તે આપણને કેવું કે ખુશી આપણને બનાવી દે છે ને આ છોકરી એ મને સ્મિત આપ્યું ને તો મારો આખો દિવસ બની ગયો.
હું પણ એજ માનું છું. નાની ખુશીઓ જીવનને અલગ સુંદર બનાવી દેતો છે. અને નાની નાની ખુશીઓના કારણે આપણા જીવનમાં અલગ જ હું આપણને થાતું હોય છે.
હા તો હું તને એક સવાલ પૂછું તો તારા માટે નાની ખુશી એટલે તું શું સમજે છે.
મારા માટે તો સવારે મમ્મી સાથે ચા પીવી એ એ પણ અલગ ખુશી ગણાય છે. આખો દિવસ આખો દિવસ સારો સારો લાગે એમ મમ્મી સાથે બેહવાની મને એમ અલગ જ ખુશી હોય છે. એની સાથે હું ઘડી બેઘડી વાત કરું એની સાથે એક ચા પી લવ એટલે મારા દિવસ શરૂઆત સારી લાગે છે મને
હા બરાબર બઉુ સરસ આ તો કેવું કે પરિવાર સાથે બેસીને વાતચીત કરવી જમવા બેસીએ ત્યારે એનો ખુદ કઈક અલગ જ આનંદ આવતો હોય છે. અને એમાં પણ આપણને ખુબ સારું એવું ખુશી મળતી હોય છે. મિત્ર જોડે બેસીએ આપણે મિત્રો જોડે બહાર જઈએ તો પણ એવી નાની નાની મોટી ખુશી તો આપણા જીવનમાં બન તે જોય છે એમ એવું અને મને તો કેવું સાંજે ઘરે બધા સાથે બેસીને વાત ને એ મને આમ બઉ જ ગમે બધા પોતપ પોતાના જીવનનું આખા દિવસ ન જે કઈ કર્યું હોય એ સાંજે પરિવાર સાથે બેસીને કહીએ તો એમાં હસી મજાક થાયને પરિવારને જે સમસ્યા હોય એમનું કઈક સમાધાન પણ થાય તો આવી બેસીને વાતચીત કરવી સારી વાત કેહેવાય એમ
હા હવે આજકાલ ના સમયે એ રીતનો આજકાલનો સમય બહુ ઓછો મળતો હોય છે હવે તો લોકો બધા ફોનમાં ને પોતાના કામમાં ને બધી અલગ અલગ રીતના એટલા બીજી થઈ જતા હોય છે ને એટલે બધા પોતપોતાની રીતના વ્યસ્ત થઈ જતા હોય છે એવો સમય આપણને સાવ એટલે સાવ ઓછો જોવા મળતો હોય છે હવે તો
હા પણ કેવું કે અત્યારના સમયમાં બધા કેવું સોશિયલ મીડિયા ઉપર વધારે હોય એટલે પરિવાર ને ટે સમય નો આપી શકે અને સોશિયલ મીડિયા ઉપર જ પોતાની ખુશીઓ શોધતા હોય છે પણ એવું કે બઉં લાંબા સમય સુધી ના ચાલી શકે જે પરિવારમાં ખુશી મળે એમાં તો મોબાઈલમાં તો ના જ મળી શકે એટલે પરિવાર સાથે બેસવું અને ખુશીઓ લેવી હાસ્ય કરવું એ ખુબ સારું કાર્ય છે એવું.
હા એ બધી વાત તો તારી સાચી છે.
હા
હું શું કહું હું તને એક ઉદાહરણ આપું મારી સાથે કેવું થયું હતું ખબર અ થોડા દિવસ પેલા હું માર્કેટમાં ગઈ હતી બરાબર છે
હા હા પછી
એક વૃદ્ધ આંટી એ મને ભારે ભારે થેલી ઉઠાવા માટે એમ મુશ્કેલી મુ અ ક મુશ્કેલીમાં પડી અ રેહેલી હતી
પછી તે શું કર્યું?
મ મંન મેં તેમને થેલી કાર સુધી પોંચાડી દીધી અને પછી કારમાં તેમને મેં વ્યવસ્થિત રીત ના બેસાડી દીધા અને તેમને જ જતા કર્યા પછી.
અરે વા પછી તેને તને શું કઈ કીધું એવું કે તે કાર સુધી બેસાયડા તો.
તેમણે મને અપ અ આશીર્વાદ આયપા હશ હશિયા મારી સાથે આભાર કીધું કે ભઈ અ ઈ તમારો આભાર બેટા તમને એમ અમ સારા સારા આશીર્વાદ પણ મને આપ્યા એ રીતના મને એણે કીધું બસ એ બે એ બે શબ્દોથી એમની આખો અમ દિવસ અમ આખો દિવસ ખુશી ખુશી જ લાગ્યો મેં બધું અમ એ વ્યક્તિ નું જોયું તો મારો દિવસ આખો ખુશી નમ અલગ જ મને અનુભવ થયો કે મને કોકે સારું આશીર્વાદ આપ્યા એવું મને સારું કીધું મને એમનું કામ કરવામાં પણ ઘણો આનંદ થયો તો પછી.
હા એ તો સાચી છે પણ ક્યારેક આપળે કોઈક ની મદદ કરીએ ને તો એમાં આપણને પણ ખુશી મળતી હોય આપડે કોઈક ની મદદ કરીએને તો આપળા મુશ્કેલી ના સમયમાં પણ આપડે આપણને કોઈક મદદ કરે આપડે કોઈની મદદ જ ના કરીએ તો પછી આપણને પણ કોઈ મદદ નથી કરવાના એટલે હંમેશા આપળે મદદ કરતી રેવી જોઈએ.
હા તારી વાત તો એકદમ સાચી છે આપળે મદદ તો કરવી જ જોઈએ કોઈ પણ હોય નાનું હોય કે મોટું હોય ગમે એવું હોય વૃદ્ધ કેમ પછી કેમ વૃદ્ધ પણ હોય આપડે મદદ તો કરવી જ જોઈએ હને હું શું કંવ તારા જીવનમાં તારી સાથે ક્યારે પણ આવું કઈ બન્યું ખરી?
હા મારા જિવ આ તો કેવું કે સામાન્ય વસ્તુ તો બનતી જ હોય છે પણ મારી જોડે પણ એવું બનેલું છે તો હું તને કંવ ગયા અઠવાડિયે મારી નાની બેન છે ને એને મારા હાથ માંથી એ ક નાનું એવું કાર્ડ અતું ને એને મારા માટે બનાવ્યું અતું.
અરે વા પછી શું થયું અતું શું લખ્યું હતું એમાં?
એમાં એને લખેલું તો સ સિમ્પલ એવી એક લાઈન જ હતી એમાં લયખુ તું કે તું મારી સારી એવી બહેન છો એવું એક ખાલી એક એવી લાઈન જ લખેલી હતી આખા કાર્ડમાં.
હ એવું કેટલું ક્યુટ લાગે નય આવી ભેટ તો કોઈ પણ મોંઘી વસ્તુ કરતા પણ સારી લાગે એમ અલગ જ લાગે અમ બધાથી અલગ જ દેખાતી આવતી હોય છે આવી ભેટમાં અને એમાં એક જાતનું એમાં ઈમોશન પણ એમનું છુપાયેલો હોય છે એમનો ભાવ પણ એક છુપાયેલો હોય છે આવી બધી ભેટોમાં.
હા તે એકદમ સાચું કીધું હજી મને એ જે કાર્ડ એને મને આ પુ છે ને એ હજી સાચવીને રાખ્યું છે હજી હું ઈ કાર્ડ જો ને તો પણ આમ અલગ જ તેવી એ ખુશી અનુભવાય મને એમ થાય કે મારા માટે કઈક લઈખું છે એ લાઈન નાની એવી જ હતી પણ આમ ઈ યાદગાર ક્ષણ બની ગઈ હતી મારા માટે કે મારા માટે કોઈ કે લઈખ્યું છે અને એનાથી મને બો એટલે બો જ ખુશી થઈ હતી.
હા મને લાગે છે કે ખુશી પૈસાથી નથી મળતી હોતી આવી બધી નાની નાની વાત આવી બધી વસ્તુઓ કરવાથી આવા બધાના કોઈના ભાવ જોત વ્યક્ત કરવામાં યા તો પછી કોઈને મદદ કરવામાં આ બધા નાના નાના કામ કરવામાં પણ આપણને એક અલગ જ રીતના ખુશી મલે છે, અને એ ખુશી કંઈક અલગ જ ખુશી હોય છે. આપણને અંદરથી મજા આવે એમ આખો દિવસ રેવાની પણ મજા આવે એ જ મનમાં ચાલે
હા ખુશી તો કેવું કે લોકો પ્રેમમાંને લાગણીમાં પણ આ પણને જો અનુભવવા મળતી હોય ને તો એ આપણને લાગણીમાં પણ એને આ પડી ખુશી એમને મળતી હોય છે, ને એમની ખુશી આપણને મળતી હોય છે, એવું
હા ક્યારેક વરસાદ આવે અને ગ ગરમ ચા મળે એ પણ ખુશી છે, કા તો પછી ક્યારેક આપડે રસ્તા પર જઈએ. અને બાઈક ચલાવી એ પણ કઈક અલગ જ રીતની ખુશી છે.
હા એ તારી વાત સાચી છે, ને પરિવાર સાથે આપડે, ક્યારેક બેસીએ, જમીએ, હસી મજાક કરીએ એની પણ ખુશી ને બધું અલગ જ હોય છે.
સાચું પણ આજકાલ લોકો મોબાઈલમાં પણ વધારે વ્યસ્ત રહી જાય છે, મોબાઈલ ના કારણે એવી નાની નાની ખુશીઓ ગુમાવી દેતા હોય છે, જેનો એમને ખ્યાલ પણ નથી રહેતો હોતો
હા ઘણી વખત આપણે આપણી આસપાસની નાની ખૂશીને જોઈ પણ નથી શક તા કે આપડું આવું કરીએ તો એનાથી આપણને આવી ખુશીઓ મળતી હોય છે.
હું હવે દરરોજ એક એવી વા એવી વાત એવી વાત યાદ કરું છું જેનાથી મને ખુશી મળતી હોય છે, આમ જે મને એ વસ્તુ ગમતી હોય છે, એ વાતને હું યાદ કરીને પણ હું ખુશ થાઊં છું હવેથી
આ તો બો સારી આદત કેવાય.
એનાથી મન મન હંમેશા સકારાત્મક રહીને મન હળવું હળવું જેવું લાગતું હોય છે, મને હું એ બધી ખુશીઓ સાથે સંભાળીને જ રાખું
હ બરાબર છે, હું પણ હવે આવો પ્રયત્ન કરીશ.
સાચું કઉ તો ખુશી આમ ખુશ રહેવાની શરૂઆત જ નાની વાત થીન જ થતી હોય છે.
હા કેવું કે આપડે મિત્રો સાથે વાત કરીએ ને તો ત્યારે પણ મને ખુશી થાય છે.
હ અને પરિવાર સાથે હસવું પણ એક ખુશી જ છે.
હા પછી ક્યારેક કેવુ થાય કે કોઈ આપણું દિલથી વખાણ કરે ને તો પણ મને આમ ખુશી અનુભવાય છે.
હા એમાં પણ પાછું જો કોઈ આપણને ધન્યવાદ કરે કે ગમે કરેને તો પણ આપણને સારું જ લાગતું હોય છે.
હા આવી નાની નાની વાતથી કેવું કે આપડે ખુશ રતા હોઈએ છીએ ને આપડે ખુશી આપડે અનુભવીએ છીએ બસ આપડે તેને અનુભવવાની જ જરૂર હોય છે.
બસ તેને જ અનુભવવાની જરૂર છે, આપણેે આ બધી વસ્તુઓને જ આપણે અનુભવવી જોઈએ.
હ તારીખ જોડે વાત કરીને મને આજે ઘણું સારું એવું ફીલ અ ખુશી મળે છે.
બિલકુલ સાચી વાત છે, મોટી ખુશી ક્યારેક આવશે અને રાહ જોઓ ને બદલે રોજની નાની નાની ખુશીઓને માણવા માણવી પણ જોઈએ.
હા હવેથી હું પણ એજ કરીશ
અને હું પણ એજ કરીશ હવેથી તો
હા સારું ચાલો હવે આપડે પછી વાત કરીએ.
સારું ચાલો ધન્યવાદ તમારી સાથે વાત કરવા મને ઘણો આનંદ થયો.
આવજો.